એ દલ્યાત પ એ
જય શ્રી કૃષ્ણ મજામાં મારો છોકરો આવેને તમારો ફોન લાગે ક્યારનો ગયો તો ટ્રેન ટ્રેન ના ત્યાં એના દાદાને મૂકો એના દાદા સુરત ગયા કલાકથી ત્યાં ગયો તો તો તમે ફોન ના લાગ્યા હમણાં એ આવ્યો ને તમારો ફોન લાગ્યો
હા હા શું કરવાનું બોલો હવે
અને તમને તો મારે આજે વાર્તા કેવીજ પરસે
ના ના ના વાર્તા તો નહી ચાલે આપડે વાર્તા ના ચલાવે તો પછી હા હ આજે અમારા ઘરે આવ્યો હતો સાંજે તો એને નાની ના ઘરે તો ગયો જ નહી મને કે ન મ સી લાઈનમાં સી લાઈનમાં જ જવું છે જવું નહી બીજે નહી જવુ બસ સી લાઈન દુકાને જોતા રહ્યા હો એના મામી કે હું આવુ તાર જોડે તો કે નહી કોઈ નહી મેં એકલો જ રમીશ હમ્મ
તમારી સામે કુંભારો રેબહુ
હં હા તું છે કુંભાર બહુ છે એમને હા હા
હા તો કુંભાર ને કુંભાર બઉ જ માટલા ઘરે તમારે માટલું લેવું જ
હા હા લેવુ શેને
મારે એ બે મકાન છે એટલે બે માટલા જોઈ છે સરસ નળ વાળા હોય ને ને એમ ઠંડા હોય ને એવા માટલા છે અનેને તમે લઈ રાખજો હું તમારા ઘરે જ લઈ જઈશ હા બીજું હમ હા હા દાગ છે ભાઈ જોડે હસતા લાગો છો મને એવું લાગે છે એ
હા મને તમારી જ વાતો યાદ આવે છે
કઈ
ઘોડા ગધેડા ની
હ બીજું આજે શું ખરીદી કરી આવ્યા
એક જ લાવી હુ તો
એક ડ્રેસ લેવાયો
હા તો કુંભાર છે ને માટલાઓ ઘરે ને માટલા કરવાઢ ખાવા માંથી તો માટી લાવવી પડે
હા તો માટી તો ગધેડા લ ઈઆવે
હા તો ખૂબવાારે માટી લવાય હતીતેરે રાખે
તો પછી
મને ગધેરાની વાતો સાંભળવાની નહીં ગમતી ને એટલે મને હસું આવે છે.
હ હા હા હા હા હ ઠીકીજ
તો ગધેર તો કુચય ક ઉભાડ પાડલા મસો હ.
પણ તો માર તો એવા જો હોય ને તો ગધડા બી પાડે ને કૂતરા બી પાડે ને બકરીઓ બી પાડે બધું જ પાડે પુંભા
એ ખુંભારોને તો પાછા સો બહ ગમે
હે.
કુંભારો ને પશુઓ બહુ ગમે એમ
હા એેલો કોણ પશો બહુ ગમે
હા તો કુમારને એમ કે વધેરોબ જુ આવા આવશે એમ
હમ હમ.
તો ગધેરો એક પાડી દઉંને કૂતરો ઘણી ચોકી કરશે એમ
તો બરાબર ને કૂતરો ઘરની કરે તો જ માટલા હાજર રહે ને નહી તો માટલા કોઈને.
આખના ને એમ.
હમ.
એવા કુતરા લાગે એમ.
ઓહો માટલા ઘડે ને લાખ ના કુતરા લ એ
હા.
હ તમા માટલા ફૂટી જાય તોર ફૂટી જાય પણ કૂતરાા હચવાના કૂતરું ના ફૂટું જાય માટલા બલે ફૂટી જાય
હા કૂતરાને તો પાછળ દીકરા નહીં છે એમ રાખે
સતું તો ઘડી કૂતરું ના ફૂટવું જાય માટલા ભલે ફૂટી જાય
હ નવરા આવે ખવડ આવે
હા પછી એનું તો ખાવાનું બી હવે તો અલગ આવે છે ને પેલું પેડીગ્રીનું
કેટલું મોંઘું આવે
હમ. ું કેટલું આવે છે એના બિસ્કીટ અલગથી એનું ખાવાનું અલગથી એને ટાઈમ ટુ ટાઈમ પછી રસીઓ આપ કપાવાની હડકવાની સ સોયો મરાવવાની ઇન્જેક્શન મરાવવાના
હ કૂતારે પાસે પાટોળ મખમણનો પહેરાવે હ.
હા પેલું લાગે નહને ગધેડા ની પેલા કૂતરાની ગધડાની જેમ શું ઘોળાની જેમ પેલા વાળુંતરી જાય તો પછી પેલો કે સાામદાર શું થઈ ગયું.
અ મા છોકરો કે તને કંથી ખબર પડી કે મલમલ ન પાઠો પેલા હો.
હમ હમ.
પાંચ મિનિ માટે તો જાત જાતનુંું ખાવાનું લાવે હોય ભાઈયો ઈંડા લાવે. પેલું માસલાને એવું બધું બિલાવે અમુક વખત તો
હમ હમ હમ.
હમ પછી એના પાટામાં ઘૂઘરયો બી રાખે ખલ એને હ.
હા તો એ ચાલે તો વાગે ને
હા કુંક નો તો અવાજ એટલો મસ્ત આવે
હ છે બીજું
પાછો કૂતને કૂત તને કે આતો મારો રાજ રાજા છે રાજા એવું કે પાછો
કૂતરા ને આંટો મારવા એ લઈ જતો હશે ને
હા તો
તો પછી એવું કહેતા એમ કર કૂતરા કૂતરા હમે એમ કેતા ભાઈ ગધડો માટીમાં વણવા માટે લાવ તો કૂતરારું ફોર વ્હીલર લઈ જાય તો એને બે ફોર વ્હીલરમાં બેસાડીને આટામાંરે
તમે એમ કેતા હતા કે તું રોજ કૂતરાનીને ગધેરાની જ વાતો કરે એ વાત મને યાદ આવે ને તો મરે બહુ હસું આવે છે
મ બીજો
હમ કૂતરાને તો એટલો વાલ કરે માથે હાથ ફેરવે
હમ
હ ગધેરો આવ બધું જોય એને થાય આ કૂતરો કેટલો નસીબદાર મારો શેઠ એને કેટલો વાલ કરે છે એમ અને હું મજૂરી કરીને તૂટું તો એ મને નહી પ્રેમ કરતો એમ
હ પાછી વાગતા તો નહી ચાલુ કરીને તમે મને તો એવું લાગે તમ વાર્તા.
ના ના આમ તો મારા ઘરની સામે કુંભારે છે એની વાત કરું છું તમને
હમ
હે
નજો
હમ થઈને
હ હં જલ્દી બોલો પછી આ આવ પછી આમ ખાલી ખાલીમાં કોલ પછી રિજેક્ટ થઈ જાય કારણ કે પછી હું સંભળાય નહીં ક શું બોલાય નહીં તો પછી રિજેક્ટ થઈ જાય ને એમ
હા. તો શું છે શું થાય ને બંનેવ ભેગા થઈ ગયા.
હ હે.
એક દિવસ કૂતરો અને ગધેરો બંનેવ ભેગા થયા.
ના આ તો વાર્તા છે, વાર્તા તમે બીજો ટોપિક લઈ લો.
મમ્મા, તમે બોલો બીજું શાંતિ છે.
હોવ શાંતિ છે શું જમી્યા આજે તો ભંડારો હતો ને પાછું.
ક્યાં.
ત્યાં કે કાલે છે.
ચાલીસ.
ચાલે છે હમ હ. ઠીક છે શું જમ્યા આજે તમે. આજે શું જમ્યા તમે.
કૂતરાને તો ગધેરા પર બહુ ઇર્ષા થતી એલી હં પ.
હમ હ.
હા હ.
હમ હ હમ ઠીક છે બીજું શું જમવામાં બનાયું અત્યારે.
આજે તો બધું શાકભાજી તો દીધું ને લસ. સણનો મસાલો ક દીધો.
હા હા હા
તો ચાલી જાય ને
હોઉ ચાલી જાય ચાલી જાય વચ્ચે મેં બી એવું જ કર્યું હતું જે કાંઈ બધેલું ઘટેલું શાક હતો ને બધું કુકરમાં સીટી નાખી લગાય અને લસણનો મસાલો કરી દીધો
હમ
હમ્મ એટલે આપણને ભાવિ ભી ખરી એ સારું બી લાગે ને બધું તો ઉપયોગ બી થઇ જાય ને અને અલગ અલગ શાક ખાવા બી મળે.
હમ્મ.
હમ્મ બે ચાર ટિડોળા હતા. એક કાચું કેળું હતું એક બે રીંગણ હતા. થોડુંક બે બે ચાર ભીંડા હતા ગવાર હતા. તી એવું કરી બધું લસણ નો મસાલો નાખી. અને એ મસ્ત હલાય હલાય હલાય ને સરસ ખાટું મીઠું શાક બનાવી દીધું પછી તો.
હમ્મ.
હમ્મ હ આજે અમે તો પુલાવ બનાવ્યો હતો.
હા હા હા આજે મારો બપોરે છોકરો અહીંથી ઘરેથી પુલાવ ખાઈ રહ્ય તમારે તે બી
હમ્મ હ હમ્મ. ઠીક છે બીજું બધું મજામાં આટી અંકલ બધા મજામાં.
બસાાકા વાળી પુલાવ બનાવતી એ નાની એવું કતી.
હું હું હું હા હા. મેં કીધું એને આલુ સવું ખાવી છે તો કે ના નહીં ખાવી મમ્મા એ ના પાડી છે.
એવું કહેતો કે આલું સવ નહીં ખાવી આજે મમ્મા એ ના પાડી છે.
હા હા.
હમ્મ હ હ ઠીક છે બીજું બધું.
બસ શાંતિ
શાંતિ છે ને. હમ્મ હ જમાય કુમાર મજામાં. હમ્મ હ. જમાયકુમારી હસતા હશે કે આખો દિવસ કતેડા વધેરા કૂતરા મોરલાને નચાય નચાય કર. અને હા સ્વસ્થ કર ખાલી. હમ. હા હા બીજું.
બસ શાંતિ છ
તંત.
હ.
ગયા તમારા સસરા ગયા.
હોવ
ટ્રેન કરું ટ્રેનમાં મૂકી આયા એવું ને પ્રનયકુમાર.
હહ કુભાડને એવું ના કરવું જોઈએ પેલા કૂતરાને એવા આલ સ હવે એને ગધેડાને ડફો ડો મારીને કોમ કરાય કરાય કરે. હમ
આમ તો થોડી એ લોકો ગધેડાને કામ કરાવે છે જે લોકો આ આખો દિવસ કામ કરે એને કેધા ધાવ એ કરું કરે.
હા
હમ
બીજું કામવાળી આવે સે તમારી?
હોવ આવે સે ને.
હહ હહ
કામવાળી. એ હવે આવે છે વાંધો નથી આવતો. કાલે પાછી બીજી નવી બી બંધાય ને એટલે હવે આવે છે બીજી કામવાળી.
હહ હહ બરાબર.
હહ પસી હહ હહ હહ હહ. હા હા હા ઠીક છે બીજું?
બીજું બધું શાંતિ?
શાંતિ છે આજે તો મારા છોકરા જોડે તો તમારો છોકરો રમ્યો જ નહીં એને જોયું કારણ કે મારે પેલો લેસન કરવા જતો રહ્યો તો. એટલે એને ખબર જ નોતી કે આ તમારો બાબો આયો છે નહીં તો તો ઘણું રમાડત.
હહ હહ
હમ હમ પછીલ છેલ્લે છેલ્લે ગયો ફરવા એન જોડે. મજા આઈ ગઈ હમ ફરવા ગયો ને એટલે મજા આઈ.
કેતો તો આજે તો માસી મને કેતા હતા તા. કે તું તો બહુ બોલો બોલો લાગે છ એવું કેતા તા.
હમ હમ હમ હમ
હમ તો રમે છે હમણાં ગેમ રમે છે.
હમ હમ
હમ
બીજું બધું મજામાં? મજા તો આઈને એને હોવ શાંતિ. એને મજા તો આઈને અમાર જોડે?
બહુ જ મજા આઈ એને.
હહ તમારે મૂકી જવાનો કોઈ કોઈ વખત અમારે બી રમાડવો હોય ને તો મુક કી જવાનું તમારે.
હહ
તમારે બી કોઈ દિવસ કામ હોય કશેક આવું જવું હોય ને તો મૂકી જવાનું તો મારા છોકરાઓ તો રમાડશે નાનો છે ને હજુ તો એને મજા આવે એમ.
હહ આ બરાબર.
હમ
હમ્મ
હહ હહ ઠીક છે. બીજું બધું તમે બોલો? બધું મજામાં? ત્યાં કપડાં સારા હતા?
બહુ જ સારા હતા.
એવું મારે પેરમાં લેવા છે. મતલબ જોડી જોડી લેવી છે.
હા પેરમાં જ છે તે.
હમ મારી જોડીને જોડી લેવી છે દુપટ્ટોને શું કેવાય કુર્તીને પ્લાઝો એવી રીતે લેવું છે.
હા, એવીથી જ છે આખી પેરજ છે.
ઠીક છે, શું ભાવ પડે કશું કીધું તમને.
માઇ તો સાડા નવસો ની લઈ એક, દુપટ્ટા સાથે. ઓઢણા સાથે.
હમ્મ હમ્મ હમ્મ.
હમ્મ
બસ બીજું બધું શાંતિ છે
હમ્મ હમ્મ હમ્મ
હા હ હા, સારું એવું કાલે એવું કરજો ને મૂકી જજો કાલે.